હ હા કેમ છો. નમસ્કાર મજામાં મારો અવાજ આવે છે.
હા ભીજ ન.
હા હા. આજે આપણે ખોરાક પોષણ અને કસરત કરનાર વ્યક્તિ માટે ન યોગ્ય વિષય પર વાત કરીશું.
ઓ સરસ.
આ વિષય દરેક ઉંમરના લોકો માટે ઉપયોગી છે. માનવ શરીર ને રોજ ઉર્જાની જરૂર પડે છે.
સાચી વાચી આ ઉર્જા મુખ્યત્વે ખોરાક માંથી જ મળે છે.
જો યોગ્ય ખોરાક મળે તો શરીર સારી રીતે કાર્યો સા છેું
સાચી વાત છે અને જો ખોરાક યોગ્ય ના હોય તો સારી નબળું બની જાય છે.
તેથી રોજ સંતુલિત આહાર લેવો જરૂરી છે. સંતુલિત આહાર. એટલે વિવિધ પ્રકારના પોષક તત્ત્વો ધરાવતો ખોરાક. શરીરને કાર્બોહાઈડ્રેટની જરૂર પડે છે કાર્બોહાઈડ્રેટ શરીરને ઊર્જા આપે છે રોટલી, ભાત, બટાકા અને અનાજમાં કાર્બોહાઈડ્રેટ હોય પરંતુ પરંતુ